હેલો.
હેલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે શું કરો છો.
બસ સવારનું કામ.
હમ સવારમાં કામ અને ભાગદડ હોય છે પણ. સવારની જો. આજની અને કોઈ પણ સવાર હોય છે, એ અનેરી હોય છે. ને શિયાળાની સવાર તો એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે. તાજગી અને સ્ફૂર્તિદાયક હોય છે.
હમ સાચી વાત.
એટલે સવાર ના સમયે આપડે એક વખતે કામની ભાગ દોડવાય છે. પણ સવારને સમય જે આપણને શરીર માટે તાજગી સ્ફૂર્તિ. ને જે રમણમય વાતાવરણ હોય છે, ને એ જોવાની મજા અને આનંદ અનેરો હોય છે.
હા, સાચી વાત અને સવાર નો સમય દિવસ ના સૌથી સુંદર શાંત અને ઉજવવાન સમય. અ સમય હોય છે, એના બહુ મહત્વ હોય છે સવારના સમય.
હા, સવારે લોકો કસરત કરવા જતા હોય છે. જીમ જોઈન કરતા હોય. જે યોગા કરતા હોય છે. બધું સવાર માં ઉઠી અને બાળકો હોય એ નાના નાના બાળકોને. ભૂલકાઓને આપણેે ઉઠાડી અને તૈયાર કરીએ ચા દૂધ પીવડી ને. અને દાદાજી વડેલા હોય છે ઘરના એ લોકો છાપુ વાચતા હોય છે. આરામથી બહારના સુંદર વાતાવરણમાં બેસીને ચાય પીતા હોય છે સવારે ઉઠીને નાના ભોલકાઓ દૂધ પીતા હોય છે.
સાચી વાત
એજ ને સવારમાં જે છાપા વાળા હોય છે. એ ન્યૂઝ પેપર જે છાપુું લઈને આવે છે. એ પણ સવાર સવારમાં જ આવતા હોય છે. સવાર સવારમં જ આપણને આવતા સવાર સવારમાં જ આવતા હોય છે અને જે પક્ષીઓનો ચહચહાટ જે કિલકારી છોકરા નિશાળ જવાનો આવાજ બસની અવાજ એ બધું વાતાવરણ જોવા સવારે જ મળે છે. બાકી પૂરા દિવસમાં આપણને જોવા મળતું નથી.
નથી. હમ્મ અને સૂર્યની પહેલી કિરણ સાથે પ્રકૃતિ જાગી ઉઠે છે. પક્ષીઓ મધુર કરવર કરે છે ઠંડી હવા મનને પ્રસંદ કરે છે અને વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે ને આ સમય મનમાં શાંતિ અને એકાગ્ર હો હોવાથી કોઈ પણ કામ સારું થાય છે.
હા એમાં મનને બહુ શાંતિ આપે છે. અને કંઈક નવુંક કરવાની આશા આપણને શરૂ થાય છે કોઈ પણ શરીરમાં થકાન નારાજગી એવું બધું રહેતું નથી.
સાચી વાત અને વિદ્યાર્થી માટે સવારનો સમય નો અમૂલ્ય હોય છે. સવારે કરેલા અભ્યાસ વધારે યાદ રહે છે. અને કારણ કે સમય સવારના સમય મન તાજું અને એકાગ્ર હોય છે એટલે મન અ ઘણા શિક્ષક પણ સવારે અભ્યાસ કરવાની સલાહ આપે છે.
હા. ઘણા શિક્ષકો હોય છે બાળકોને સવારે વહેલી ઉઠી અને ભણવાનું તેમની તૈયારી કરવાની મતલબ અ શિક્ષા આપતા હોય છે એ સવારનું જે વાંચેલું. એ પુરા દિવસનું વાંચલું. કરતા પણ સૌથી શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે. એ જલ્દીથી આપણા માઈન્ડમાં બેસી જતું હોય છે.
સાચી વાત અને સવારે
પર્યાવરણ જે વાંચીને આપણે પરીક્ષા આપવા જઈએ. એટલે આપણને એકદમ મગજ શાંત હોય. એટલે આપણે જે વાચએ બધું આપણને યાદ રહી જતું હોય છે. એટલે આપડે કોઈ પણ પરીક્ષા હોયને ત્યારે વિદ્યાર્થીઓ સવાર માં વેહેલા ઉઠી જતા ઉઠતા હોય છે. પાંચ અને ચાર વાગે કારણ કે એ લોકોને પેપર હોય છે પરીક્ષા હોય છે. એમને ભણવાનું ટેન્શન હોય છે. જે સવારમાં વાંચીને પેપર આપીને આવે ને પછી એમના ચહેરા પર જે સ્માઈલ અને હસતો ચહેરો જે જોવા મળે છે. છે ને એની વાત જ કોઈ અલગ હોય છે.
સાચી વાત અને અ સવારમાં યોગ પ્રાણાયામ ધ્યાન અને કસરત કરવાથી શરીર સ્વસ્થ થાય છે. આપણા પૂર્વજે પણ કહ્યું છે કે પહેલા સુખ તો પહેલા સુખ તો જાતે નરિયા જો શરીર સ્વચ્છ હોય છે ને તો જીવનના
ન રહ્યા. કારણ કે જે પહેલું સુખ તો હોય છે. એ આપણે સવારમાં ઉઠી અને જે કસરત કર્યો છે એના માટે આપણે શરીર પણ સ્વસ્થ રહે છે હ કઈ દુખાવો પણ થતો નથી એ દવા ગમે તે દવા કરતા જે આપણેે કસરત કરીએ છીએ ને એનો જે આનંદ હોય છેને એ અનેરો હોય છે આપણા શરીરમાં તકલીફો દૂર થાય છે.
સાચી વાત સવારના સમયના ખૂબ મહત્ત્વ હોય છે.
હમ એટલે જ ને સવારનો સમય તાજગી આપતો હોય છે આપણને.
અને સવારે અ સવારે ઉઠેલા વેલા ઉઠેલા વ્યક્તિ સમય ન યોગ્ય અ આ આયોજન કર કરે છે. ઉતાવલ વગર આ પોતાના બધા કામ પૂરા કરી શકેએ આ જીવવામાં અનુશાસન અને સફળતા બંને લાવે છે.
હ સવાર મા વહેલા ઉઠવાથી જે તાજગી શરીર માં આવે છે અને જે કામ કરવાની આપને ધગસ હોય છે અને જલ્દી કામ પણ પૂરું થઈ જતું હોય છે. કારણ કે સાંજ ન સમય એવો હોય છે ને એ આપણા શરીર માં થકાન આપે છે.
હુ સાચી વાત.
અને સવારનો સમય હોય છે એ તાજગી આપતો હોય છે.
સાંજે અને સવારનો સમય ફક્ત શરીર માટે જ નહી પણ મન માટે મન માટે પણ ખૂબ ઉપયોગી છે પ્રાર્થના ભગવાનનું સ્મરણ અને માતા પિતાના આસ્થા. એનાથી દિવસની સુંદર શરૂઆત થાય છે.
હા એજ ને. જે સ્કૂલમાં પણ સવારે સૌથી પહેલા જતા હોય એટલે પ્રાર્થના કરાવતા હોય છે. પ્રાર્થના કરવાથી શું થાય છે? મનમાં એકાગ્રતા વધે મનની શાંતિ આપે તો મનને શાંતિ આપે એકાગ્રતા વધે આપણા મનની અને શરીરના બધા જ સ્વપ્નો હોય છે એ આપડે ભણવાના માર્ગ ઉપર દોરાઈ જાય છે.
હ ન સાચી વાત. એટલે જ તો સવારના સમય નું ખુબ મહત્વ હોય છે.
હા. સવારના સમયે જે તાજગી હોય છે એ પૂરા દિવસમાં બાકી ક્યારેય હોતી નથી. નાના છોકરા
હ
ઉઠી જ રડતા. પણ થોડા સમય પછી એમનું જે મતલબ વાતાવરણ હોય છે એ પણ એ રીતને બદલાઈ. જતું હોય છે એમને રોવાનું બધું અવાજ એ ભૂલી જાય અને રમત ઉપર ધ્યાન આપે છે એટલે નાના છોકરા નાહી ધોઈ ને ફ્રેશ થતા હોય છે સવાર માં ઉઠીને. ભગવાન ની પૂજા કરતા હોય છે અને સવારે ઉઠી અને ભગવાનનું. સ્મરણ કરવું એ પણ સૌથી મહત્વ અગત્યની વસ્તુ છે અહ.
હમ સાચી વાણી
કે ભગવાન નું ઉઠી અને. આપડણે પાંચ મિનિટ ધ્યાન કરતા હોઈએ છીએ આખો દિવસ તો આપણેે ભાગદોડમાં જતો રહે છે. આખા દિવસ આપણને ટાઈમ મળતો નથી. પણ જો પાંચ મિનિટ આપણને જો ભગવાનને ઈશ્વર ને પ્રતિનો જે સમય હોય છે ને એ સાથે આવે છે. બાકી કશું સાથે આવતું નથી. એ પાંચ મિનિટ પણ આપણને સવારમાં જ મળે છે. બાકી આખો દિવસમાં આપણને મળતા નથી.
સાચી વાત છે અને આજના સમયમાં ઘણા લોકો રાત સુધી મોબાઈલ મોબાઈલ અને ટી વી જોતા છે આટલા સવારે મોડા ઊઠે છે આ આદત સ્વાસ્થ્ય અને અભ્યાસ બંને માટે હાનિકારક છે.
અ સારી નથી કારણ કે અડધી રાત સુધી આપ એ લોકો ફોન જોતા હોય છે. એમની ઊંઘ તો ડિસ્ટર્બ થઈ જતી હોય છે, પછી સવાર માં મોડા સુધી ઉઠી શકતા નથી અને ઉઠી શકતા નથી એટલે બધા માણસ ઉઠી જાય. ગાયો પક્ષીઓ, પશુ બધા ઉઠી જતા હોય છે પણ એ ઉઠતા નથી એટલે બધાની આળસ જે હોય છે ને એ ઊંઘેલા માણસો ઉપર જઈને પડે છે. એ એ ઉઠતા ઉઠે છે ને એટલે હાઉ હાઉ કરતા જ ઉઠે છે. એમને ક્રોધ ગુસ્સો એજ એજ એમના મનમાં હોય છે. બીજું એમના મનમાં કશું જ હોતું નથી.
સાચી વાત તને આ એટલી સમયસર અને સવારે નો સમય સફળતા નો છાબી છે તો સવારના સમય નો બઉ મહત્વ છે. તો બધા લોકો ના સવારે વેલુ ઉઠવું બઉ જરૂરી છે.
હા એટલે બધા આપડા વડિલે પણ કે છે ને સવારે વેલા ઉઠવું આવું આળસ હોય બીમાર માણસ પણ હોય છે ને એ પણ સવારે જો વેહેલો ઉઠતો હોય તો તો અડધી બેમા બીમારી તો એમની પહેલાથી જ દૂર થઈ જતી હોય છે.
સાચી વાત
કારણ કે વધારે ઊંઘવુ અને મતલબ આપડે પથારી માં પડી રહ્યું એ દાલદર ની ગ્રંથિ માં કેહેવાય એ બધું સારું ના કેવા
હમ
એટલે આપડે જીવનમાં હંમેશા સવારે વહેલું ઉઠવું જોઈએ. ઉઠીને જેટલી આપડે બને એ શરીર માં કસરત કરવી જોઈએ.
અન નાહી ધોઈ તૈયાર થઈ અને જે આપડે ભગવાન નો પૂજા પાઠ કરવો જોઈએ. પૂજા કરીને પછી સ્કૂલે જવું જોઈએ એટલે પાંચ મિનિટ આપણે ભગવાનનુ ધ્યાન પણ કરવું જોઈએ.
બોવ જરૂરી છે.
હા ઠીક છે બીજું સારું?
બીજુ સારુ.
ઠીક છે ઠીક.